હેલો.
હલો.
હા, કેમ છો મજામાં?
શું મજામાં?
હા, બસ મજામાં તમે બોલો?
હા, હું પણ મજામાં આ તો.,. બેઠા-બેઠા અત્યારે વિચાર આવ્યો કે આપણેે... સમયનું અત્યારે કેટલું મહત્વ છે એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીએ એમ. તો સમય છે ને? જીવનની... તેથી કિંમતી સંપતિ છે. કે પૈસા વસ્તુ અને અન્ય વસ્તુઓ ફરીથી મેળવી શકાય. પરંતુ એક વાર પસાર થયેલો સમય છે ને ક્યારેય પાછો આવતો નથી. એટલે સમયનો આપણે સદપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. બધા લોકો કેહે છે ખબર કે સમય જ ધન છે. તો તમે આ વાત વિશે શું કહેશો?
અ હાય, તો અ ખૂબ... સારી વસ્તુ કહી છે તમે કે સમય જે છે એ ખૂબ જરૂ ખૂબ એ સમય ન ખૂબ મહત્વ છે. એમ કારણ કે સમય જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે. પૈસા વસ્તુ અથવા અન્ય વસ્તુઓ ફરી મેળવી શકાય છે. પરંતુ એકવાર પસાર થયેલો સમય ક્યારે પાછો આવતો નથી. કેવાય ને કે તમે ગમે તેટલા અમીર હોવ ગમેમે તેટલા, પણ તમે ક્યારે અ ગયેલી ક્ષણના ખરી ખરીદી શકો તમે ક્યારે પાછો ગયેલો. સમય ન ખરીદી શકો એટલા માટે તમારે જે... જે છે એ સમય નો સદઉપયોગ કરવો જોઈએ. અને નકામી વસ્તુઓમાં સમય ન ભેળવવો જોઈએ. આમ એક કહેવત છે કે એવી કઈ વસ્તુ છે, કે જે... સાંભળીને તમે જયારે સુખી હોવ ત્યારે દુઃખી થઈ જાવને જયારે દુઃખી હોવ, ત્યારે સુખી થઈ જાવ. તો એમાં કેહેવામાં આવે છે કે એક એવી એવી વસ્તુ છે, કે.... અ કે આ સમય પણ પસાર થઈ જશે એમ. તો સમય સારો હોય તો બી પસાર થઈ જશે. ને સમય ખરાબ હોય તો બી પસાર થઈ જશે. તો જરૂરી એ છે કે આપણે જે છે એ સમયમાં આપણાથી બનતા... અને એ વસ્તુ એવી વસ્તુ કરીએ સમયમાં જે આપણને ફાયદાકારક રહે જે... આપડા માટે સારી હોય અને નકામું જે... નકામી પ્રવૃત્તિઓ હોય એ એવી પ્રવૃત્તિમાં આપણેે જે છે આપણ વસ્ જે સમય છે એ ન વેળવીએ.
હા, એકદમ સાચી વાત કીધી તમે. જે વ્યક્તિ સમય નું મૂલ્ય સમજે છે ને, અને દરેક કામ.. સમયસર કરે છે ને, તે જીવનમાં ખૂબ વધુ સફળ બને છે. અને સમયનો બગાડ કરનાર વ્યક્તિ છે ને, ઘણી સારી તકો ગુમાવી દે છે. અને સમયનું મહત્વ છે ને દરેકના જીવનમાં મહત્વનું હોય છે. નાના બાળકથી લઈને ઉંમરવાળા જે ઘર ઘરડા વડીલો હોય છે, એ લોકોના સમય એ લોક લોકોના જીવનમાં પણ સમયનું મહત્વ ખુબ જ વધુ હોય છે એમ. અત્યારે આપણે જોઈએ તો વિધ વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓ માટે છે ને સમય ખૂબ જ મહત્વનો છે. જો તેઓ નિયમિત અભ્યાસ કરે એમનું સમયપત્રક બનાવે અને સમયસર એ લોકો પરીક્ષા માટે સારી એવી તૈયારી કરતા હોય. તો સારી એવી તૈયારી કરે તો એ તે લોકોને પરિણામ પણ સારું એવું મળી શકે છે એમ. તો છેલી ઘડીએ અભ્યાસ કરવાથી છે ને તે લોકોને ઘણ એવો તણાવ પણ મગજમાં આઈ જાય છે. તો એ રીતે એ લોકો છે ને સફળ થતા નથી. અને આમ જોવા જઈને તો સમયનું આયોજન પણ આપણે કરવું જોઈએ, કે પહેલેથી કામોની યાદી આપણેે બનાવી જોઈએ કે કયા કામ આપડા જરૂરી છે, જે જરૂરી કામ હોય ને એ આપડે પેહેલા પૂરા કરવા. જેમ કે આપણેે એમ અભ્યાસ કરતા હોઈએ. સ્કૂલ જતા હોય કે, કોલેજ જતા હોય તો આપડે અભ્યાસનુ પહેલા જોવું જોઈએ એમ. તો કોલેજમાંથી કે સ્કૂલમાંથી જે કામ આપ્યું હોય એ પેલા કરવાનું. પછી ઘરે થોડું મમ્મી કામ આપે એ કરવાનું. થોડું આપડે આરામ એટલે આપડા સ્વાસ્થ્યનું પણ આપણે જોવું જોઈએ એમ. અને આપણે થોડું પરિવાર માટે પણ થોડો ટાઈમ કાઢવો જોઈએ. અને અલગ અલગ સમય આપણે ફાળવી શકીએ છીએ આપણા જીવનમાં તો વધુ સારું આપણું જીવન બને છે એમ. અને અત્યારના સમયમાં તો છે ને મોબાઈલ અને સોશિયલ મીડિયા છે ને, થોડો સમય આપડો બગાડતા હોય ને એવું લાગે છે. કે જો આપડે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરીએ. તો આપડે એવું વિચારીએ કે આપણે પાંચ મિનિટ ફોન જોઈએ. પણ પાંચ મિનિટ નો ક્યાં કલાકો સુધી મોબાઈલ આપડે જોઈ લઈએ ને આપણને ખબર જ નહી પડતી કે આપડું કામ આ ટાઈમે આપણેે પતાવાનું હતું. અને એની જગ્યાએ આપણે મોબાઈલ લઈને બેસી ગયા ને. તો કલાક બે કલાક ગતો રહે્યો તો આપડે આપડો ટાઈમ ગતો રહો. હવે એ જે ટાઈમ ગતો રહ્યો એ તો ક્યારેય પાછો આવવાનો નથી. એટલે થોડો સોશિયલ મીડિયા અને મોબાઈલનો થોડો ઓછો ઉપયોગ કરવો જોઈએ એમ.
હા, એ તો તમે સાચી વાત કહી. તમે જે છે, એ વિદ્યાર્થી જીવન જે છે, એને સંબંધિત ઘણી બધી વાતો કહી. પેલી તો એ કે, તમે એમ કહ્યું કે આપણે સોશિયલ મીડિયા પર સમય પસાર ન કરવો જોઈએ. હા એતો એ વાતથી તો હું સમંત છું. કારણ કે સોશિયલ મીડિયા જે છે એલ્ગોરિધમ પર ચાલે. એ એલગોરીધમ કામ જે છે એ તમારું અટેન્ડ જાળવી રાખું. અત્યારના સમયમાં સૌથી મોઘું હોય જે તમે એ છે તમારું અટેન્શન અને સોશિયલ મીડિયા જે બનાવેલું છે જેને એ જે એક્સપર્ટ છે. એ લોકો બેઠા જ એટલા માટે કે તમારું ધ્યાન ક્યાં છે. તમને એવા મુદ્દાની રીલ્સ મોકલે, તમને એવા મુદ્દાઓ કે કે જે તમારું ધ્યાન ખેંચે ને તમે વધુમાં વધુ સોશિયલ મીડિયા પર સમય બતાવ. બરાબર તો તમારે એ જાળમાંથી બચવું જોઈએ. બીજી વસ્ત જે કઈ એક અ સ્ટુડનુ એ જે છે. ઈ છેલ્લા સમ-જે વાચવાનું શરૂ કરે છે. હવે અ થાય કેવું કે જ આખું વર્ જે છે ના સિલેબસ જોવે કે ના કઈ જોવાય. સે-એ-લે જે વાં-અ-ચ-અ-વાનું.
માનસિક જે-છે-એ તણાવ ઉદભવે છે, ત-અ-મે કયું એમ. અને તણાઉમાં સોચવા સમજવાની કી યાદ રાખવાની શક્તિ જે છે, એ ઘટી જતી હોય છે. એના કારણે જેટલું વાંચ્યું હોય એ પણ ભૂલી જવાય છે અને આગળ જે છે, બીજું વંચાતું પન અને અ મહેન્ કેન-ધોની-ફે-મ-સ-કી-કે-ટર સે. એમને કયું છે. કે જો તમે આખું વર્ષ વાંચ્યું હશે, તો તમે એક દિવસ નઈ વાંચો, તો પણ કઈ ફરક નઈ પડે. તમે આખું વર્ષ નઈ પણ વાંચ્યું હોય. તો પણ જો તમે એક દિવસ અ નઈ વાંચો. વાચો તો કોઈ ફરક નઈ તો એ જે છે તમારે સમય નું મહત્વ દળ કે સ-સ-સમય તમારે કે-વ રીત ઉપયોગ જો એ દર્શાવે છે. વા-વા-ચતા તો બધા વિદ્યાર્થી જ ઓય. બધા વિદ્યાર્થી હોય. બાજી કોન મારી જાય છે, કે જે પેલેથી નત કરે છે, એ જે મહેન-અ-ટ એ રિઝલ્ટ ન-અ-થ રીતે. એ એ દિવસો જયારે બધા જે છે એ મ્મ થી કતા એ દિવસો જયારે બધા છે એ અ
હ
બધા નકામા કામોમાંતા સ્થ-હતા. ત્યારે એ જે બાળક ભણતું તું, મહેનત કરતું તું એ વાતની અસર છે. સમયના સ-અ-ગે છે. આપણા-ણા દરેક તબક્કામાં જો આપડે કળા સી ખી જઈએ તો ત લાઈફના દરેક તબક્કામાં આપણને હેલ્પ હેલ્પફુલ રહે છે.
હા, એકદમ સાચી વાત કરી છે તમે. અને નેમ અ સમય જે છે, એનું આપડે થોડું આયોજન કરવું જોઈએ. કે આપડે કયું કામ ક્યારે કરવું અને કયું કામ આપડે પછી કરવું. અને કોઈક ટાઈમે આપણે છે ને, આપણેે જે કામ હોય છે ને, એ કામ આપણે ભૂલી બી જતા હોઈએ છે. તો હું તો એમાં જ માનું કે આપણેે છે ને સમય નું આયોજન એકા એ એટલે કે એક ટાઈમ ટેબલ બનાયી દઈએ ને, તો આપને ખબર પડે કે, આટલો કલાક મારે આ કામ કરવાનું આ કલા આ કામ કર્યા પછી મારે આ કામ કરવાનું છે તો આપને યાદ બી રે. અને આપણું પ્રોપર આયો આયોજન પ્રમાણે આપળુ. શું કેવાય સમય પણ જતો જતો જાય અને આપડણું કામ પણ પતું જાય. અને સફળ લોકો માટે છે ને, સમય નું સંચાલન બધા ઘણી રીતે કરતા હોય. કે સફળ લોકો પોતાના લક્ષ્ય નક્કી કરે, બરાબર. પેલા તો અને પછી એ લોકો છે ને પ્રથમ પ્રાથમિકતા ક્યારે આપે કે સૌપ્રથ એમને જે સા પેલ્લુ કામ પતાવાનું હોય ને, જે જરૂરી કામ ઓય. એને પ્રથમ પ્રાથમિકતા આપે અને જે બિનજરૂરી અ બિનજરૂરી કામો હોય, એમાં એ લોકો સમય બગાડતા જ નથી. તેઓ દરેક મિનિટે મિનિટનો ઉપયોગ કરવાનો પ્રયત્ન ઘણો એવો કરતો હોય છે. અને આજના યુવાનો માટે છે, ને સમયનું મહત્વ પણ ઘણું હોય છે. કે આ ઉંમરે જે શીખેલી કુશળતાઓ હોય જે કરેલી મહેનતો હોય. અને જે સારા નિર્ણય ભ ભવિષ્ય માટે બનાયા હોય ને એ બધો છે, ને સમયનો ઉપયોગ અભ્યાસ અને નવી કુશળ તા છે, ને આપણા વિકાસ માટે છે ને કરવી ખૂબ જ જરૂરી છે. અને હું તો એમ કહું કે આપડે છે, ને પરિવાર માટે થોડો સમય કાઢવો બી જરૂરી છે. કે આપડે કઈ બી કામ હોય કઈ બી જરૂર પડી હોય. કે આપણને અભ્યાસમાં આપ આપણો પરિવાર પણ થોડો આપણને સહાય કર તો હોય. પરિવાર સાથે આપણે વાતચીત કરવાથી આપણા સંબંધો પણ ઘણા એવા મજબૂત બનતા હોય. અને આપણેે આપણને માનસિક શાંતિ પણ ઘણી એવી મળતી રહે છે. એટલે હું તો એમ કહું કે આપડે છે, ને સમય ન બગાડ અટકાવવો જોઈએ કે મોબાઈલ નો આપણે ઓછો ઉપયોગ કરવો. સોશિયલ મીડિયા માટે આપણે મર્યાદિત સમય રાખવો અને કામને આપણે ટાળવું જોઈએ નહીં. આપડે અમુક ટાઈમ એવું કહીએ ખબર કે ચલ ને અત્યારે કામ નહી કરવું આજે નહી કરવું કાલે કરીશ. પછી કાલે વિચાર ચાલ ને હજુ થોડા દિવસો છે, ને હું ફરી કરીશ એટલે એને ટાળવું નહી જે દિવસે આપણને જે ટાઈમ મળ્યું અને કામ મળ્યું તો આપણેે એ ટાઈમે પતાવી જ દેવું જોઈએ.
હા એ તો તમે સાચી વાત કહી. તમે જેમ કહ્યું એમ કે આપણે પ્રોકાસ્ટીનેટ બો કરીએ કામને પ્રોકાસ્ટીનેટલે આપણે પાછળ ટાળતા ટાળતા જઈએ એમ પણ એવું ન કરવું જોઈએ એક તો પ્રોકાસ્ટિનેશનનું કારણ આપણે એવું કહી શકાય કે આપણને જે અત્યારે કામ કરીએે છે. એમાં આપણને મજા ના આવતી હોય તો આપણે કામને ટાળતા જઈએ. પણ આપણને એક વસ્તુ સમજવું જોઈએ કે દરેક વસ્તુ આપણું જયારે મન કરે ત્યારે નથી કરવા વસ્તુ તો તમારે કરવાની જ છે, તમારું મન કરે ભણવાનું છે, તો ભણવાનું છે, તમારા ભવિષ્ય માટે જરૂરી છે. અને અ કેવાય છે, ને કે તમે કરો તો પછી સમય તો જતો રહેવાનો છે, અને આજે નહી તો કાલે તમને એક એ વસ્તુની અસર દેખાશે જ કે લોકો એમના અ કહેતાના હોય કે અમાં હતો ત્યારે અમે કર નહીં હવે તમે કહીલો કારણ કે એ લોકોને અનુભવ હોય કેહેવાય ને કે જે જીનિયસ હોય એ એ જ હોય જે બીજા ભૂલમાંથી શીખે આપણે છે, એ બીજા ભૂલો માંથી શીખવું જોઈએ અને સમય નો સદઉપયોગ કરવો જોઈએ. હવે આપડે જ જો એવું કરીશું કે ભલે ને હશે તમે કહ એમ કે ભલેને થશે તો એવો સમય આવી જશે કે પછી કશું આપણા હાથમાં નહીં હોય. અને એ સમયે બસ આપણે એક જ વસ્તુ વિચારીશ કે વિચારી શકીએ કે કાસ મેં આ લીધું હોત કાશ મે આ કરલીધુ હોત તો જે એ જે પછતાઓ છે, એના કરતા એ જે મહેનત છે, એ કરી લેવી એ વધુ સારી કેહેવાય. તો આપણેે જે છે એ સમય ન ઉપયોગ સમજવો જોઈએ સમજાવવું જોઈએ. અને આ બધી વસ્તુઓ જે ખાલી વાતો ના કરવી જોઈએ પણ આપણા જીવનમાં એને ઉતારવું પણ જોઈએ.
હા. મારા મતે તો હું એવું જ કહું કે સમય છે ને જીવનની એવી સંપત્તિ છે. કે જે એક વાર જતી રહી ને પછી પાછી આવતી ક્યારેય પાછી આવતી નથી. એટલે દરેક ક્ષણનો આપણે સારો ઉપયોગ કરવો જોઈએ અને બસ અંતે તો એટલું જ કહીશ કે સમયની કદર કરનાર વ્યક્તિ છે ને જીવનમાં ઘણું આગળ વધે છે. એટલે સમયનો આપણે સદપયોગ કરવો જોઈએ એનો દુરપયોગ ન કરવો જોઈએ.
સાચી વાત છે સાચી છે સારું સારું તમારી જોડે
કરીશું.
હા, હા પાકો આવજો.
આવજો.